હલો.
હા, મેમ. કેમ છો?
હા, ફાઈન ફાઈન. તમે કેમ છો?
મજામાં. કેમ છે ઘરે બધા?
બધ્ધા ઘરે સારા છે. તમારા ઘરે બધા સારા?
બધ્ધા સારા છે.
હા હા. કોલેજ ગયા તા આજે?
હા, આજે ગયા તા કોલેજ.
અચ્છા કયા મે મા આવેલા હતા આજ
આંજે બીરાજના મા આવ્યા તા
કયા
વિરાજ મેમ
વિરાજ મેમ. હા હા એટલે વિરાજ તો ઉપાસના મેમ નથી આવતા એમ ને
હા.
વિરાજમમ આવે છે હા હા હા હા વિરાજમેમ ના ચારે ચા લેક્ચર હતા.
ના વિરાટ મેમ ના બે લેક્ચર હતા અમને એક લેક્ચર
હા હા હા. બરાબર છે. અને એમે પાર્ટ વન અહીં ચાલુ રાખ્યું છે કે બંધ કરી દીધું છે
એના તો મેમ હજુ એડમિશન નું કઈ આતો પતું જ નથી
એવું છે હા એ તો છે મીનુ મેમ એવું કેતા હતા કે પાર્ટ વન તો હવે બંધ કરી દેવાના છે એમ
અચ્છા
હા એટલા માટે હું કરું કે પણ હવે તો આ વર્ષે તો એડમિશન થાય એવું. લાગતું નથી
એજ તો. હશે એ બી તો બીજા હશે બધા જે પહેલે ગ્રેજ્યુએશ કમ્પ્લીટ કરેલું એ લોકો
હા તો તો બાર થી એમ જ એક્ઝામ આપવા પડતી હોય ને એવી રીતના એડમિશન હોય શકે ક.
હમ્મ એમકે આ ફી ભરવા માટે તો કીધું હતું સેમવાન વાળાને ખબર ને પછી ત્યા આવ્યા તો કોઈ નહી ભણવા માટે.
હા હા એજ કહ ને એટલે ઓન પેપર ખાલી બતાવશે પછી તો કઈ કશું નહી એમ
એ.
અ છે અત્યારે તો કોઈ હવે કોલેજમાં તો કોઈ વધારે આવતા નથી
નથી આવતા કોલેજમાં વધારે સ્ટુડન્ટ.
હમ્મ પેલે ના જેવું નહી રહ્યું ને હોય તો એમ એ આજ આર્ટસ વાળ તો મોટા ભાગના બધા જ એમ ગુજરાતી છે કે હિન્દી છે કે બધા જ સબ્જેક્ટમાં અને ઇંગ્લિશ વાળું તો બંધ જ થઇ ગયું છે ઇંગ્લિશ ના જે એમ એ ના ક્લાસો ચાલતા હતા એ તો બંધ થઈ ગયા
એ બંધ રહે ગયા.
હ કેમ ઇંગ્લિશ નું અય. એમ એ નનું સેન્ટર હતું ને એ તો કેટલા વખતનું બંધ થઈ ગયું છે એ ક્યાં ચલાવે છે બંધ થઇ ગયું છે. આપણે ગુજરાતી અને સંસ્કૃત બે ચાલતા એને હિન્દી નું ચલાવતા હતા ગુજરાતી હિન્દી સંસ્કૃત નું ત્રણ નું ચલાવે છે અહીયાં એમ એ સેન્ટર પ્રોપર નહિ ચાલે એટલે હમ્મ
સ્ટુડન્ટ ભી રેવા જોઈએ ને.
હા એજ કહું ને ને. પ્રોપર કરાવે ને એટલે સ્ટુડન્ટો પણ નહીં આવે એમ એમ એમાં તો આવ આમ તેમજ હોય એટલે એવું જ હોય અમે ભણતા હતા ત્યારે થોડુંક વ્યવસ્થિત હતું સોળ સત્તર માં હવે આ દસ વર્ષમાં તૉ ચેન્જ થઈ ગયું આકી અમારા વખતે તો બધા પચાસ સ્ટુડન્ટ હતા એ એક સ સાઠ જેવું તો આમ રહેતું એડમિશન સાત. પંચાવન સાઠ જેટલા એડમિશન હોય ને એમાં એ પચાસ જેટલા તો રેગ્યુલર બધા આવતા એમ એક બે જણા જ આમ તેમ હોય. હમ ન તો બધા વ્યવસ્થિત
આ તો આવું કોઈ સિસ્ટમ જ નથી.
હા હા.
બધા આવે
હા હવે એવું રહ્યું જ નથી ને પ્રોફેશનલ લોકો પણ દબાણ કરતા નથી અને સ્ટુડન્ટને પણ એવું નથી કે અમારે આવું જોઈએ
ને સ્ટુડન્ટ નહીં આવે તો ભી એ લૉકને માર્ક્સ તો મળી જ આ કર
હા તો પછી કોણ આવે એ છે ને માર્ક્સ પૂરે પૂરા આપે તમામાં એટલે ઘરે તમે અત્યારે આવ્યા સાડા ત્રણે આવ્યા
હા હજુ મોડું થયું મારે
અચ્છા તમારું ક્યાં રવાનું એક જેર વાપી માં પ્રોપર વાપી માં છે
ના દમણમાં
દમણમાં રહ્યો છો
હા
ઓહો તો ત વાપીથી તમે પછી રિકષા કે બસ માં
રિક્ષામાં જ જઉં છું જેમ કે મારું અહિયાં મેન હાઈવે પર છે ને મોટી દમનસન તો પછી મારે સેન્ટર પર ઉતરવું પડે સેન્ટરથી પાછું અહંયા આવતા વાર લાગી જાય એટલે અહિયાંથી નજીક પડે વાપી
હા હા હા બરાબર છે હજુ તો લેક્ચર ચાલુ જ થયા છે ને
હા લ ચાલુ જ છે અમમેી વરસાદ ના લીધે અમે બી નહી ગયા આજે બે દિવસ
હ હા તે હજી જોડે વાત થાય એ કેતો હતો હા
વરસાદ જેટલો પડે અગર ટ્રેન કેન્સલ તો જવાના જ કેવી રીતે અમે તે દિવસે એટલા હેરાન થયેલા ને અમે
એ જ નહી ન તમાર દૂર એટલે પછી તમારે તો રિક્ષા એ ના લેવાય ઓટો ને કે બસ કે બધુંમાં જ
એટલા ભારી થાય લાવવા માટે
હા તો બહુ ભારે થાય વરસાદમાં તો ને તમાર ડૂર એટલે કોઈ ઓપ્શન ના રે એવું થાય ટ્રેન સિવાય તો કોઈ ઓપ્શન નહી મળે એમ બસમાં જવાય પણ બસમાં એ પછી બઉુ ટ્રાફિક ને બહુ વાર લાગે
એ જ તો
તો હું એક વાર આવી હતી આવી રતે આવી જ સિઝનમાં બસ માંથી સુરત થી આવી હતી પણ ભગવાન પાછો કોઈ દિવસ નય આવું એવું થયું હતું. એટલો ચાર કલાક ભગવાન ઓહ હો. હા. બઉ બઉ વાર લાગેલો. બસ માં તો એટલે આવા ટાઈમે તો ના ગમે હમમ.
હું બસ માં બી જામ ને તો મને ઉલટી થાવા લાગે ખબર ની કેમ?
તમે બેસેલા ના હોય ને તો ના ફાવે કોઈને ના ફાવે.
ટ્રેન ઠીક છે.
હા સ્ટેશન થી કોલેજ કોલેજ પર લઈ જાય એ બસ આવે કે?
હા.
અચ્છા આવે છે.
એ આવે હે.
હમમ હમમ
પણ અમે રિક્ષા માં જોઈએ.
રિક્ષામાં જાય છે. હમમ હમમ તમારા હા હા તમારે અત્યારે નિરુક્ત ભણવાનું હશે ને?
હા નિરુપત છે.
ઓકે. નિરુપત તો બો મસ્ત મેં લખાવ્યું છે કોઈ નોટ મળી જાય તમને તો સારું પડે. પેલો ક્વેશ્ચન સરવદ છે સાત આઠ પ્રશ્નો જે મોસ્ટ ઓફ પૂછાય ને એ બધા લખાવ્યા છે હા. કે નિરુપત નું મહત્વ પછી નિરુપત ને અ અ એનો જે જૂનો ગ્રંથ છે ને નિઘરતું એના વિશે નિરૂપ અને નિગતુ વચ્ચેનો ભેદ શું છે, નિગતું શું છે? બરાબર નિરુપત નું પ્રયોજન શું છે આવા બધા બે ચાર ક્વેશ્ચનો છે પછી એના અ જે કોર્ટ સર્વિસ એનું છે. આવા ચાર પાંચ ક્વેશ્ચન ના આન્સર લખાવેલા છે મેં મસ્ટ રીતે એ લખી લેજો કસે થી મળી જાય તો. પિનકી લોકો પાસેથી મળી જશે એ લખાવેલું છે મેં.
પિંકી દીદી પાસે હશે ને?
પીકી
હા પિંકી દીદી લોક પાસે
હા પિંકી પાસે હશે. પિંકી લેક્ચર લેવા માટે આવવાની છે ને.
હા આવે છે લેક્ચર લેવા.
તો એમને નથી તો નિરુપત કોણ લે છે તમારું કોણને આપ્યું છે?
એ તો ખબર નથી હજુ કોઈ લેવા જ નથી આયું.
હા હા હા ઓકે. પછી છે ને અ એમાં એ તમને પૂછાશે અ નિરુપત જે શબ્દ હોય ને શબ્દ એને લખવાનું હોય બે માક નું કેવું હોય છે? તો એ પણ મેં બધા લખીને એક કાજલ નામની છોકરી પર લખાવી હતો અને બધાને ઝેરોક્સ આપી હતી. ઝેરોક્સ કરવા માટે કીધું હતું એટલે બધા પાસે ઝેરોક્સ છે. જેમાંથી જ નિરુક્ત આગળ દસ માર્ક ન એમાંથી જ પૂછાય બરાબર ને એમાં મોસ્ટ આઈમપી પણ મેં ટીક કરાવેલા છે બધા જે મોસ્ટ પૂછાય એવા તો એ પણ તમને મળી જશે એટલે આગળના જે સ્ટુડન્ટ છે ને એનો તમે સંપર્ક કરજો તો તમને મળી જશે એમ બેધું જ મળી જશે તમે ના જાઓ ને એ લેક્ચર એવા માટે તો પણ તમને વાંધો નહીં આવે એવું સીધી સારી સરળ ભાષામાં બહુ સરસ રીતે લખાવેલું છે.
પડશે
હા નિરુક્તને નની ઘંટું બરાબર અનેને આજે હા દસ માર્ક નું જે છે ને એ ક્લિયરલી બધા શબ્દો તમને સમજાવેલા છે. શબ્દ ન નિર્વચન આપો યસ યાદ આવ્યું શબ્દ ન નિર્વચન આપો
હા
નિગતુ શબ્દ સમજાવો એનું નિર્વચન આપો હા ચાર ચાર ચાર કે છ જેવા પૂછાતા છે. છ હા છ જેવા લગભ દસ પૂછાય અને એમાંથી તમારે છ લખવા ના આવે એવું કઈ છે કે પાંચ સોરી પાંચ હશે દસ પૂછે તમારે પાંચ લખવાના પાંચ દોન દસ માર્ક્સ છે.
અચ્છા
હા એ તમે લઈ લોજો એટલે તમારે મહેનત ના કરવી પડે અને પેલા સાત આઠ ક્વેશ્ચન આન્સર અને બીજું જે સાનુવાડ વાળું છેવું આવે ને એક એક્ઝામ્પ લખાવ્યો હતુ અને એ બધા ટીક કરાવ્યા હતા કે કયા કયા પૂછાય કયા ના પૂછાય એ બધા પ્રોપરલી મેં લખાવ્યા છે.
ઓકે
એ લોકો તો કેય પન ન‌ઈ આપણને કે અમારા પાસે છે અમે લોકો પૂછે ને કે તમારી પાસે કઈ હોય તો અમને આપજો મેમ લોકો તો કે હા પછી આપશું પછી આપે ભીની
હા એવું જ કરે છે બધા હવે તો કઈ હા
આમ એટલીસ્ટ બુક બતાય મકવા જોય કે ની તમે
હા ને હવે તો કોમ્પિટિશન જેવું તો કશું રહ્યું છે નથી
વાહ હા એમ હવે તો બધા આપડે પેલા એવું હતું મારો પેલો નંબરને બીજો નંબર ને એવું હતું અત્યારે એવું કઈક કસુ હોતું નહી હ હમ
આપી દેશે એટલે લઈ લેજો
એ
અમારે છે ને અઈયા ઉપર નેટવર્ક ઈસુ બોવ છે તે તે દિવસે કોલ કર્યો હતો ને પણ રિસીવ નતો થતો
હા મે મે તમને પાંચ વાર કોલ કર્યો મારે પાંચ વાર
ના હા ને પાંચ વાર જીરો એવું ના કરવાનું ન‌ઈ થાય ને એ એક બે વાર થયું પછી ન‌ઈ કરવા ના છે ને ન‌ઈ બતાવઆનું નેટવર્ક એટલે સિમ્પલ તમે કોલ કરો ને તો એ લાગી જાય પણ આના ઉપર થી કોલ છે ને નેટવર્ક ફૂલ હોય ને તો જ લાગ ને આમાં નેટવર્ક બો ઇસ્યૂ મારા એક બે ગયા છે મારા કેટલા પચીસ માં કોલ છે તેમાંથી લગ લગભગ પંદરેક હસે સાચા. દસ જેવા તો દસ થી બાર કોલ મારે બધા રિજેક્ટ ગયા છે કે ઝીરો થઈ જાય.
હા એજ તો. એ સરને બી કરીયા સરના પન ઝીરો થઇ ગયા.
આમાં નેટવર્ક પ્રોબ્લેમ છે, અહિયાં ઉપર એવું છે અહીયાં જે ટાવર લાગ્યો છે ને ડહોમાં અહીયાં જે ગામ છે તેની આજુબાજુમાં જે ઉચવાણિયામાં અ તો એમાં એવું છે કે અ શું કે આ આપડી જે લાઈટ આવે ને એના ઉપર આધાર રાખે છે, લાઈટ પર. એટલે હા જો લાઈટ જાય ને તો નેટવર્ક બંધ થઈ જાય. કેમ કે જે ટાવર જે લાખ્યો હશે ને લોકો એ સાથે કનેક્શન આપ્યું છે, હમ્મ એટલે અમારે પ્રોબ્લેમ.